હાલું તને મારો
આવી રહ્યો છે મારો અવાજ તમને આવી રહ્યો છે
હા એક ક્લિયર રહ્યો છે બોલો શું કેવું છો તમે
હું આજે તમને જે આપણા સંસ્કૃતિ છે અને તહેવારો છે તેના વિશે વાત કરવા માંગુ છું. તો તમે જાણો છો કે અત્યારે આપણા ભારતમાં ઘણા બધા તહેવારો ઉજવાય છે અને ઘણા બધા લોકોને તેના લીધે-' ઘણો બધો ફાયદો થાય છે અત્યારે તમે જોવ તો ઘણા બધા જે વેપારીઓ છે જે અ, ઋતુ વાઈઝ બધે ધંધાઓ કરતા હોય છે જેમ કે તેઓ ગણપત સિઝનલ બિઝનેસ કરે છે તેઓ ગણપત ગણપતિ માં ગણપતિની મૂર્તિઓ વેચે છે. દિવાળીમાં તેઓ ફટાકડા વે છે. છે પતંગ ઉત્તરાયણમાં તેઓ પતંગ વેચે છે જેવા ઘણા બધા ધંધાઓ કરે છે તો તેઓને તહેવારો ના લીધે ખુબ ફાયદો થાય છે અને તેરો તહેવારો ના લીધે ખુબ ઘણા પૈસા કમાઈ રહ્યા છે તો તે તહેવારો આપણા માટે ખાલી ઉજવા નથી પરંતુ ઘણા બધા એના લીધે ફાયદાઓ પણ થાય છે તો તમાર શું માનવું છે આ વિશે
એકદમ તમે સાચું કો છ કે તહેવારોને લીધે ઘણા બધા ગરીબોને એટલો ફાયદો થાય છે ને કે તમે હમણાં જોવ હશેો કે હમણાં ચતુર્થી આવવાની છે તેઓ ગરીબ લોકો તેમના હાથો વડે જે નાની નાની મૂર્તિઓ વેચીને તેમનું ગુજરાન ગુજરાન ચલાવે છે તેઓ માટે એ ખૂબ જ જરૂરી છે તેનો પાસેથી આપણે મૂર્તિઓ લેવી જોઈએ કે જેથી કરીને તેમને આવક પૂરતી પડી રહ્યા અને તેમને પણ તહેવારો ની મજા મળી શકે અને દિવાળીમાં ભી તમે જોયું હશે કે નાના છોકરાઓ થી માંડીને ઘણા બધા ગરીબ લોકો પોતે ફટાકડાઓને એવું બધું વેચવા નીકળે છે તે લોકો પાસે ફટાકડાને એવું લેવું જોઈએ એ કરીને તેમનું પણ ગુજરા નાખ આપણા તહેવારો જેવું સારી રીતે તહેવારો પણ તેમનું પણ ચાલી શ જેથી કરીને આપણે જેટલી મજા લઈએ છે તેટલી મજા એ લોકો પણ લઈ શકે તહેવારોને એટલે આપણા તહેવાર ફક્ત આપણા માટે પણ નથી પરંતુ ગરીબો માટે પણ છે એટલે આપણે ગરીબોને પણ સાથે રહીને ચાલુ હોઈઈએ જેથી કરીને આપણે જેટલી તહેવારો પર મજા માણીએીએ એટલી એ લોકો પણ આપણા તહેવારો પર માણી શકી અને આપણે બધા તહેવારો સાથે મળીને અને ગરીબો સાથે મનાવા જોઈએ એ અંગે તમારું શું કેવું છે
તમારી વાત એકદમ સાચી છે આપણે જેમ તમે કીધું તેમ ગરીબો સાથે તહેવારો ઉજવા જોઈએ અને આપણને જો લાગે કે આ જરૂરમંદોને તહેવારોમાં તેમને જરૂર છે તો આપ દાન પણ કરવું જોઈએ તમે જેમ જાણો છો કે અ દિવાળીમાં જેમ નવા કપડાઓ પહેરવામાં આવે છે મીઠાઈઓ ખવામાં આવે છે તો જે ગરીબો પાસે પૈસા નથી હોતા કે તેઓ કપડાં નથી લઈ શકતા તેમને આપણે કપડાં લઈ આપવા જોઈએ તેમને મીઠાઈ ખવડાવવી જોઈએ અને જે વ્યક્તિઓ પાસે ફટાકડા લેવાના કેવા પૈસા ન હોય તેમને આપણાથી જેટલી મદદ થઈ શકે તેટલી મદદ કરી ફટાકડાઓ અને એવું લઈ આપવા જોઈએ તો હું તો એવું જ માનું છું કે આપડે જેટલી ગરીબોને મદદ કરશું તેટલી તેઓ આપણને દુ આપશે તેટલ આપણા માટે સારું રહેશે એટ એ વિશે તો કેવા માંગુ છું કે આપ જેમ બને તેમ વધારે વ્યક્તિઓને મદદ કરીએ તો તેટલું સારું રહેશે તો આપણે બધા વ્યક્તિઓને મદદ કરતું રહેવું જોઈએ અને તેઓ પણ શાંતિ થી પોતાનું જીવન ઉચારી શકીકે અને તેઓ પણ તહેવારની એન્જોયમેન્ટ માણી શકે તો તે રીતના કરવું જોઈએ તમારે શું માનવ ખ
હા તમારી વાત એકદમ સાચી છે કે આપણે બધાને એક સાથેથે રહીને સાથે મળીને તહેવારો જવીશું તો આપણા થી એકદમ સારું રહેશે જેથી કરીને બધા લોકોને પૂરતી કમાણી થાય પણ તહેવારો ઉજવવાનો એકદમ મજા આવે પછી આપણે ઉત્તરાયણ છએ જન્મા્ટમી છે દિવાળી છે અને એવા બધા ઘણી જગ્યા ઘણા બધા તહેવારો આપણે જ ઉજવીએ છીએ પણ અનેક લોકો ઉજવી શકતા નથી જેથી કરીને આપણે એવા બધા લોકો ની પણ મદદ કરવી જોઈએ છે લોકો ગરીબો છે તેમના વિશે પણ આપણે ારવું જોઈએ કે તે લોકોને તહેવારો તે તહેવારો કઈ રીતે મનાવે છે તે વિશે આપણે ઘણી બધી ચર્ચાઓ કરવી જોઈએ આપણે તેમને દ આપવું જોઈએ દાન આપતા રહેવું જોઈએાન આપવામાં આપે કી પાછળ રવું જોઈએ નહી જેથી કરીને લોકોનું પણ જીવન સારી રીતે સુધરે અને તે લોકો એ લોકો પણ એ જ રીતે આપણા જે રીતે તહેવારો દર વખતે નવા નવા કપડાંઓ મસું અને ફટાકડા ફોડીને ઉવ્ય છે તે પ્રમાણે તે લોકો પણ નવા કપડાંઓ મીઠાઈઓ ખાઈને અને ફટાકડાઓ ફોડીને ઉજવી શકે તે માટે આપણે તે લોકો પાસેથી કપડાંઓ કપડાંઓ આપવા જોઈએ ફટાકડાઓ જોઈએ મીઠાઈઓ આપવી જોઈએ તમારું શું કેવું છે
એકદમ સાચી છે આપણે જોવા જોઈએ તો ઘણા બધા ગણેશ મંડળો એવા છે કે જેમની પાસે પૈસા નથી કે તેઓ મૂર્તિ ખરીદી શકતા નથી તો આપણે તેમને મૂર્તિઓ લાવી આપવી જોઈએ જેથી કરીને આપણે જે પ્રથા ચાલી જ રહી છે જે હિન્દુત્વ આપણી દેશમાં ફેલાઈ રહ્યું છે તે અટકે નહીં લોકો સામાજિક તત્ તરફ ખેંચાય નહીં જેથી કરીને તેઓને સારી રીતે કઈ રીતે શું પાલન કરવાનું છે તે બધું ખબર પડે અને તેઓ શાંતિથી જીવન જીવી શકે તો હું તેવું જ કેહેવા માંગુ છું કે જેમ હિન્ંદુત્વં ફેલાઈ રહ્યું છે તેમ હિન્દુત્વ ચાલતું રહે તો સારું રહેશે કારણ કે તો ઘણા બધા લોકો અસામાજિક તત્વો તરફ ખેંચાઈ રહ્યા છે અને તેઓ તરફ જઈ રહ્યા છે તો હું તો એવું જ માનું છું કે જેમ આપણે તેમને ધર્મની ભાવનામાં જોડાવીશું તેમ તેઓ સારી રીતે ધર્મની ભાવનામાં જોડાયેલા રહેશે અને તેઓ પૈસા પૈસા તરફ ધ્યાન નહીં દોર વધારે અને જો તેઓ આ તરફ ધ્યાન દોરતા અલગ તરફ ધ્યાન દોરશે તો તેઓને ઘણું એવું નુકસાન થશેને તે ઘણા એવા બધા નુકસાન આપણા દેશ જ ભોગવવું પડશે કારણ કે તમે જાણો છો કે ટેરેરિસ્ટ ખુબ વધી રહે છે તમાર શું માનું છે
હા તમારું એ એકદમ સાજું માનવું છે કે જે લોકો પાસે હમણાં હાલમાં જે પૈસા નથી તે લોકો ટેરેસો તરફ ભરાઈ રહ્યા છે કારણ કે તે લોકો પાસે પૈસા નથી અને તે લોકોને ઠરું એવું સમજાવે છે કે અમારા સાથે જોડાવો તમને એટલા બધા પૈસા આપશું તેના કારણે એવા બધા લાચાર લોકો તેમની સાથે જોડાય છે તે તેમના અકરણમાં તેમના સાથ આપે છે અને તેઓ સાથે જોડાઈને એટલા બધા ઉત્પાદ મચાવે છે બોમ્બ ફોડે છે આતંકવાદ ફેલાવે છે એ બધા વ્યક્તિઓને આપણેે સમજાવવાો જોઈએ ને ભક્તિ તરફ પ્રેરિત કરવા જોઈએ કે જેથી કરીને તેઓ તહેવારો સાથે જોડાય અને તેમની મનમા વિશે જાણે જેથી કરીને ને આગળ જતા કરતા ઘણી બધી જગ્યાએ તેમને કામ પણ મળી શકે પણ એવા બધા વ્યક્તિઓ જે ગલત વ્યવસાયમાં ફસાઈ ગયા છે તેમના આપણે ખુબ જ સારી રીતે આગળથી ભહાગ પાડી લાવવું જોઈએ જેથી કરી ને તેઓ એવા સારા માં જોડાય અને દેશ માટે સમૃદ્ધિ નું કાર્ય કરી શકે તે માટે આપણા મા ટે એ લોકો ખૂબ જ જરૂર છે જેથી કરીને તેઓ એકદમ સારી રીતે સમાજ માટે આપણા માટે ઉભા રહી શકે અને આપણે તેમના માટે કાર્ય કરી શકીએ તમે શું કેવો છો એ અંગે
તમારી વાત એકદમ સાચી છે અત્યારે આપણે જોવા જઈએ તો આપણે જે આપડ જોઈએ તો જયારે ત્યારે તહેવારો આવે છે ત્યારે જે ફોરેન વ આપને બધૂ હોય છે તેઓ ગરીબોને એટલી મદદ કરે છે કે અત્યારે તમે જુઓ તો જય હનુમાન જયંતિ હ, ત્યારે તેઓએ હનુમાનજીની પ્રિન્ટ વાળી ઘણી બધી એવી નોટબુકો વિતરણ કરી હતી જેના કારણે જે ગરીબો પાઠ્યપુસ્તક મેળવી ના શકતા હતા અને જેઓ ભણવી ના શકતા હતા તેમને ભણ કોપ મળ્યો અને તેઓ શાંતિથી પહોંચી શક્યા તો તેઓના માટે ખુબ સારું જો ભણતર મળી રહે ઘણા બધા લોકોને તો તેઓર તરફ ખેચાશે તેઓ શાંતિ થી પોતાનું જીવન જીવી શકશે અત્યારે તમે જુઓ તો જે ઘણા ભાગના ગેંગસ્ટરો છે અથવા જે માફિયાઓ છે તે બધા ગરીબો જ હતા. કારણ કે તેમને સારી શિક્ષાનંદ સારા અ ગુણો ન મળ્યા જેના કારણે તેઓ ટેરિસ તરફ ખેંચાઈ ગયા અને તેઓ અત્યારે ઘણા બદા મોટા ગુંડા બની ચુક્યા છે તો તે આપણા દેશ માટે જ હાનિકારક છે તો તેઓએ અત્યની જનરેશન જે છે તેઓ સમજવું પડ હોય કે, ભણતર શા માટે જરૂર છે. અને ભણતર મેળવી ને તેઓ ક્યાંથી ક્યાં પહોંચી જાય તો તમારે શું માન
હા તમારી વાત એકદમ સાચી છે કે જે લોકો હમણાં ભણતરમાં ખુબ જ પાછળ જઈ રહ્યા છે એ લોકો આવા બતે જોુવાથી માંડીને કસીનોમાં રમતા જોવા મળે છે કારણ કે તેમ એટલું બધો અભ્યાસ કર્યો નથી અને તેઓ ખુબ પાછળ પેલા થી ટકાઈ ગયા છે ને નાની મોટી તેવો બાળપણથી જ કરતા આવ્યા છે કારણ કે તેમના પાસે પૈસા હોતા નથી અને ઘર ચલાવવા માટે લોકો ગમે તેવા પગલા ઓ ભરે છે જેથી કરી પાછળ જતા તે મોટા ટેરેરસ્ટો બને છે પછી ચોરો બને છે ને તે લોકો આગળ જતા બહુ મોટા મોટા ચોરો અને નખેતો બની જાય જેથી કરીને આપણે જે નાના બાળકો છ તેમને એવી બધી ટેલેન્ટો વિશે જાણવુ જોઈએ ને એ લોકો એવું બધું શીખી શકે નહી તે અંગે એટલો વિચાર કરીને તેમને બાળ પરશ્રમ માં મોકલવા જોઈએ કે જેથી કરીને તે આવા મોટા મોટા ટેરેસટો ના બની ચોરી કરતા ન શીખી જેથી કરી ન જો એ લોકો ચોરી કરતા શીખી જાય તો આપણા માટે ઘણું બધું ન સારું કહેવાય કારણ કે તે લોકો પસી મોટા થઈને ઘણો બધા એવો ઉદગમ મચાઈ શકે છે કે આપણા માટે એ હાનિકારક બની શકે છે અને તેમના માટે પણ તેઓ જેલમાં જઈ શકે છે અને તેમને જીવન પણ સંકટમાં મૂકી શકે છે તમે શું કેવો છો.
તમારી વાત એકદમ સાચી છે અત્યારની જ વાત કરું તો તમને બહુ તો, તમે જોુવો છો કે ઘણા બધા લોકોને જેમ ઈન્કમ નથી મળતી અને તેમને આવક નથી મરજી કનું કેવઓ અલગ અલગ અ ધંધાઓ તરફ દોરાય છે ઘણા બધા લોકો તેમને અ ટીપ આપે છે કે તમે આ મર્ડર કરી દેશો તો તમને અમે બે લાખ રૂપિયા આપીશું ત્રણ લાખ રૂપિયા આપીશું. જેના કારણે તેઓ આ બધી ચાલમાં ફસાઈ જાય છે અને તેઓ ઘણું બધું આગળ વધી જાય છે તેમાં જેથી કરીને તેઓ તેમાંથી બહાર નીકળી શકતા નથી એક મર્ડર કરે તો તેમનો વિડીિયો અથવા એવું લઈ લેવામાં આવે છે જેથી તેમને બ્લેકમેલ કરવામાં આવે છે જેથી કરી આપણે એવું જ માનવું જોઈએ કે તહેવારોમાં જે ધંધો કરી રહ્યા છીએ બધા તેમનો ધંધો આપણે આગળ વધાવીએ અને તહેવારોથી, તેમનું ઘર ઉજ્જવલિત કરીએ. તો હું તો એવ જ માનું છું કે તહેવાર સારા છે આપણા માટે તો આપણા તહેવારોને ઉજવી માણીએે અને લોકોની મદદ કરીએ તમે શું માનો છો આ વિશે
આપણા માટે એટલા ઉપયોગી છે આપણી જૂની પરંપરાઓ હિસાબે આપે દર વખતે જે બધા તહેવારો મનાવીએ છીએ તે જ રીતે આપણે જ નહીં પણ જે ગરીબો છે જે-' બધા વ્યક્તિઓ છે નાનાંથી મોટા થી બધા વ્યક્તિઓ જે અમીર છે ગરીબ છે બધા લો કો એક સાથે મળીને આપણી જૂની પરંપરા હિસાબે આપણે જે તહેવાર મનાવતા આવ્યા છે. તે પ્રમાણે આપણે તહેવાર મનાવવા જોઈએ જેથી કરીને આપણને એટલો ફાયદો થાય કે આપણે બધા એક સાથે મળીને જે તહેવારો મનાવી તે જ રીતે આપણે જે બધા તો એક સાથે મળીને જે મુશ્કેલીઓ આપણા પર આવી પડે છે ત્યારે તે બધા એક સાથે રહીને. મુશ્કેલી ન સામનો કરીએ તો આપણા માટે એકદમ સારો કહેવાય તે જ વ્યક્તિઓ આપણા આપણા સાથે જે તહેવારો મનાવે છે તો અમુક વ્યક્તિઓ પછી આપણા બુરા સમયમાં આપણા સાથે રહેતા નથી. કેવું કરવું જોઈએ પરંતુ આપણે એક સાથે મળીને જે બધું કાર્ય કરીએ છીએ તે જ રીતે આપણા બધા સુખ દુઃખમાં બધાએ સાથે રહેવું જોઈએ તેથી કરીને બધામાં ભાઈચારાની ભાવના ઉત્પન થાય અને કોઈ પણ એવું વ્યક્તિ જે ગોરા ક્રમમાં ફસાઈ જાય આપણે તેમને બહાર નીકળવું જોઈએ અને તેમની મદદ કરવી જોઈએ જેથી કરીને તેઓ પૂરા કર્મમાં ન શીખી જાય અને આગળ પણ ન જાય તમે શું કેવો છો?
તમારી વાત એકદમ સાચી છે તમે જેમ કીધું તેમ ઘણા બધા એવા લોકો છે જેઓ મદદ તો કરે છે અને મદદ કરતા રહે છે પરંતુ આપણે પણ થોડી જેટલી મદદ થાય તેટલી તેઓ મદદ કરવી જોઈએ જેમ કે અત્યારે આપણે પાસે થોડા ઘણા તો પૈસા હોય જ છે કે આપણે ગરીબોને ત્રણસો ચારસો રૂપિયા ની મદદ કરી શકીયે ઘણા લોકો જે છે તેઓ મંદિરોમાં ચઢાવો કરે છે. પરંતુ આવા તહેવારોમાં જયારે ગરીબોઅને મદદની જરૂર ખાસ હોય ત્યારે તેઓ ઘરોમાં દાન ન કરે અને મદદ કરે તો તે પણ એક દાન જ ગણાય છે અને ભગવાન દેવજીને પ્રસન્ન થશે તો તેઓએ સમજવું જોઈએ કે આવું બધી જ્યારે મુશ્કેલીઓ આવી પડે અથવા જયારે કે જયારે તેમની પાસે તહેવારો ઉજવવા માટે પૈસા ન હોય અને તેઓ માટે પૈસાની ખૂબ જરૂ જર હોય ત્યારે જો તેમને મદદ કરીશું તો તે ખૂબ સારું કહેવાશે અને ખુશ થશે તે જોઈને તો તેઓએ સમજવું જોઈએ કે આ બધું તહેવારોમાં તેઓ મદદ કરશે અને તેઓ સારી રીતે તહેવારો બીજાનો ઉજવાશે તેમના લીધે જો કોઈના ઘરમાં સારું થશે તો તેઓને ખુબ ઘણો ફાયદો થશે અને તેઓ ખુબ પુણ્ય મેળવશે તમારું શું માનવુ
હા તમારી વાત એકદમ બરાબર છે. એ જો આપણે તેમના ઘરે મદદ કરીશું તો તેઓ પણ સારી રીતે તહેવારો ઉજવી શકશે. અને તેઓનું ઘર પણ એકદમ સારી રીતે તહેવારોમાં ચાલી શકશે આપણે સમજીએ તે પ્રમાણે આપણે બધાની મદદ કરવી જોઈએ અને જો આપણે મદદ કરતા રહીએ તો તો આપણા માટે પણ એકદમ સારું કેહેવાય આપણને પુણ્યા મળે છે. જેથી કરીને આપણને કોઈ પણ કાર્યમાં અડચણ આવતી નથી. અને તેમના માટે કોઈ પણ પરેશાની પણ આવતી નથી જેથી કરીને આપણે નાની મોટી મદદો દર વખતે તા રહેવું જોઈ મને આપણે બધા લોકોને એક સાથે મળીને ચાલતા રહેવું જોઈએ અને પણ વ્યક્તિ આપણાથીહ કોઈ પણ પ્રકારની ભેદભાવ ન રાખે તેવી ભાવના સાથે આપણે બધાની મદદ કરતા રહેવું જોઈએ અને કોઈ પણ દુષ્કર્મમાં જે વ્યતિ તે આગળ વધ્યું છે તેના આપણે પાછા સદમાર્ગ પર લાવવું જોઈએ જેથી કરીને એવા બધા કાર્યો બંધ કરી દે અને પુણિયાના ભાગ પર આગળ વધતો રહે તે માટે આપણે એવા બધા કાર્યો હંમેશા કરતા રેવું જોઈએ ચાલો આપણે પછી વાત કરીશું.